હ, કેમ છો?
મજામાં
મારો અવાજ સંભળાય છે? હા બોલો કેવું છે ઘરે બધા સારા છે.
હા બધા સારા છે, ચાલ્યા કરે રોજ ન આ બધી ભાગદોડમાં પછી આ છોકરાઓને પ્લાનિંગ છે રમવા લઈ જાય એમાં ચાલ્યા કરે છે. તમારે કેવું છે?
હ એકદમ સરસ જોવ નહ મારા છોકરા તો ક્યાં મોટા થઈ ગયા ખબર નહી પડી. તમારા છોકરાઓને તમે રમવા લઈ જાાવ છો કે નહી?
હા હા લઇ જઈએ છેીએ ને રોજ સાંજે અમે રમ નીચે રમવા લઇ જઈએ છીએ એટલે થોડું એક્સરસાાઈઝ પણ થાય એટલે એ લોકો દોડે તો થોડું એક્સરસાઈઝ થઈ જાય બાકી તો ઘરમાં કઈ રમે નહી એટલે રોજ સાંજે નીચે લઈ જાય. એટલે થોડું એ લોકોનું માઇન્ડ પણ ફેશ થાય અને એ લોકો દોડે દોડીને થોડું રમી લે એમ.
હા એકદમ સાચ. ચી વાત છે તમારી એ લોકોને છે ને જરાક એક્ટિવ જ રાખવાના રમવા કરવા દેવાનું હરવા ફરવા દેવાનું અત્યારે મા બાપ કેવું કરે ને કે એ લોકો એમ કે કે ના મારું છોકરું ઘરે જ રહેેવું જોઈએ, જરાક ધૂળમાં રમશે તો ધૂળની એલર્જી થઈ જશે. અને એ લોકો ન સ્વાસ્થ્ય બગડી જશે કઈ નહી ઘરમાં જ રેવા દે પણ આવું છે ને તમે કરતા જ નહી તમે છે ને એ લોકોને રમવા જ દેજો ભલે ધૂળમાં રમે કઈ વાંધો નહી પણ એ લોકો છે ને રમશે હરસે ફરસે, સાયકલ ચલાવશે પછી છે ને તે એ લોકો એકમેક સાથે રમશે ને તો જ એ લોકોને સારું પડશે અને એ બધી રીતે જ એ લોકોનું સારું થઈ જશે.
હા તમારી વાત તો સાચી છે. એટલે જ અમે લોકો પણ નીચે એ લોકોને રઈ લઈ જઈએ છીએ એટલે લોકો થોડું રમે અને માટીમાં રમવાનું પણ ગમે માટીમાં રમવાથી બી થોડ એ લોકોને પેલા શું કેહેવાય બેક્ટેરિયા એવું બધા લોકોના જે અંદર છે તે ટેવાય જાય. બાકી તો આપણેે હવે અચાનક જ કોઈ વાર રમે તો એના લીધે માંદા પણ પડે છે એટલે અમે આ રીતે તો રમવા દે પછી રોજ આવી રીતના શનિ રવિ માં કોઈ દિવસ અમે લોકો તિથલ પણ લઈ જઈએ છીએ એટલે ત માટીમાં રમે એટલે થોડું એ લોકોને બી પેલૂ રેતીમાં રમે તો એ લોકોને જરા ગમે એમ કરીને ને રોજ નીચે રમવા લઈ જઈએ તો આવી રીતના બધી અલગ અલગ ગેમ્સ રમાડીએ કે પકડા પકડી પછી સંતા ગકડી બધી અલગ અલગ ગેમ રમાડીએ એટલે એ લોકોને બી ગમે. બાકી તો આપણેે પેલા રમતા ને હમણાં ના છોકરાઓ તો એવું બધું રમતા જ નથી એટલે આવી રીતના નીચે લઈ જઈને થોડી ર રમત બધી બતાવીએ લોકોને.
હા એકદમ સાચી વાત છે, તમારી તમારે છે ને એ લોકોને રમવા જ દેવાનું અને એમાં કેવું છે કે રમશે ને તો એ લોકોનો શરીર નો બાંધો એકદમ સરસ રીતે વધશે અને ભૂખ બી લાગશે અને એ લોકોને છે ને એકમેકની સાથે છે ને દોસ્તી બી થશે. કારણ કે આમાં કેવું હોય કે આપે છે ને એમ વિચારીએ કે ચાલ આપણા છોકરાને કઈ નહી કોઈ સાથે રમવાનું નહી કઈ કરવાનું નહી પણ છે ને એ લોકો છે ને શેરિંગ નહી શીખે એ લોકો કેરિંગ ની શીખે એ લોકો છે ને કઈ પણ વા વા વાત છે ને સમજ જે નહી. જિદ્દી બની જાય અને એના લીધે છે ને એ લોકો ખુબ જ ખરાબ પછી એ લોકોની પરિસ્થિતિ થઈ જાય તો એ લોકોને છે ને પછી આપડે કઈ પણ વસ્તુ કેશું ને તો એ લોકોને ખુબ ખોટું લાગી આવે એટલે એ લોકોને રમવા જ દેવાનું અને એમાં કેવું છે ને કે એ લોકો જયારે પણ આવી બહારની પ્રવૃત્તિઓ કરે ને ત્યારે એ લોકોમાં છે ને સ્ફૂર્તિ વધે એ લોકોમાં છે ને તે શરીરમાં ઉઊર્જાનું સંચાલન થાય, અને ઉર્જા ઘણી વધે અને મને યાદ છે કે એ લોકો છે ને તે એકદમ આમ એક્ટ ટીવ એટલા સરસ હેલ્ધી બને જેની વાત નથી એ લોકોની હાઈટ વધે એ લોકોનો છે શરીર નો બંધો બી બહુ સરસ રીતે વધે એટલે તમારે છે ને કે એ લોકોને આ બધી વસ્તુ કરવા જ દેવાની બીજું કે મે છે ને એ બી જોયું છે કે આપણે રમત ગમતથી છે ને આત્મ અ રક્ષણ પણ શીખે છે. જેમ કે હવે હું રમવા જાઉં અને હું બધું શીખું તો કોઈ મને કઈ નુકસાન પહચાડવાનું હોય તો કેવું કે હું મરી છે ને આત્મરક્ષા માટે છે ને પોતે જ એને અ એનો બચાવ કરી જાઉં પણ આપણે એ બધું શીખવીએ જ નહી આપણે એ લોકોને ઘરે મોકલીવીએ ઘરની બહાર કરીએ જ નહી તો કેવું કે સારું નહી એમ. બીજું કે એ લોકો લોકોની છે ને ફિટનેસ બી બહ કામ લાગે આમાં આમાં કેવું છે કે એ લોકો જેટલું રમે હરે ફરે સાયકલ ચલાવે સ્વિમિંગ કરે અને જેટલી બધી એક્ટિવિટી કરે ને તેમાં કેવું થાય કે એ લોકોનું મગજ તો વિકસે જ પણ એ લોકોનું શરીર બી છે ને બહુ સરસ રીત તે વિકાસ થાય. અને એ લોકો કેવું છે કે ફિટ બી રેય, અહ થાકી નહી જાય, મોટા થાય ને તો હવે કેવું થાય છે કે આપડે બધા એ જે કામ કર્યું ને તો આપડે કેવું કે કઈ પણ કામ કરવા કેય તો આપણને થાક લાગતો નથી કેમ કારણ કે આપણા મા બાપોએ છે ને આપણને રમવા દીધેલું હતું અને આપણે બહું બાર સમય વિતાવતા હતા ઘરમાં કરતા, એટલે તેના કરત તેવું જ છે ને એ લોક સાથે પણ આપણે કરવું જ જોઈએ, અને એ લોકોએ છે ને તમારે અહ રોજના બે કલાક તો બાર રમવા જ દેવાનું, તમારે ના પાડવાની જ નહી. કે તું ઘરે બેસ, કઈ વાંધો નહી લેસન બાકી છે, લેસન તો પછી બી થઈ જાય. અને આમાં કેવું છે ને કે અત્યારે છે ને એ લોકોને તમારે બગીચામાં લઈ જવાનું, ઉપવનોમાં લઈ જવાનું, તા કેવું કે બધા સાધનો હોય રમત ના ગમત ના જેમકે હિચકા હોય, લસર પટ્ટી હોય, પછી મંકી બારઝ હોય જેમાં એ લોકો છે ને લાંબા-લાંબા ક અહ કૂદી શકે છે, તો તે પ્રમાણે છે ને તમારે એ લોકોને અહ બધું કરવા જ દેવાનું, એટલે શું એ લોકો રમે ને તો સારું પડે, અને મને યાદ છે કે અમ રા પેરેન્ટસ છે ને અમને દર રઈવારે તિથલ લઈ જતા હતા, એટલે અમે છે ને રેતીમાં બી ખુબ રમતા એ લોકો સાથે. તો રેતીમાં બી રમવાથી છે ને તે આપડા હથ પગ મજબૂત બને અને આપણને છે ને પકડ આવે તે કેવી તે વસ્તુ બધી પકડાય સરસ રીતે, એટલે એ વસ્તુ છે તમે બધું એ લોકોને બી શીખાવજો. શું કેવું છે તમારો આ બાબત? વિશે
હા, હા અમે પણ એ રીતે બધા ઈ લોકોને બહાર રમવા લઈ જઈ છીએ. ગાર્ડનમાં રમવા લઈ જઈ છી, ગાર્ડનમાં બધી આ બધી હવે તો બહુ બધી સુવિધા પહેલા તો આવી બધી સુવિધા નહી હતી પણ હવે તો ઠેર-ઠેર બધેય ગાર્ડન બની ગયેલા છે, તો ગાર્ડનમાં બધ ધું રમવાનું બહું સારું મળી જાય છે. પછી આપણને પણને છોકરાઓને બી એક્સરસાઇઝ કરવાનું ત્યાં હોય જ છે, એટલે સાયકલિંગ કરવાનું, પછી આવી રીતના ઉપર ચડવાનું પછી આવ હેન્ડ થી ઉચકવાનું એ બધી અલગ અલગ એક્સરસાઇઝ એટલે લોકોને પણ થોડું ગમે અને લ અહ સ્લાઈડિંગ પછી આવી રીતના લસ અહ હિચકા એવું બધું હોય એટલે કે ગાર્ડનમાં બી થોડો એ લોકોને ફ્રેશ લાગે અને ગમે પણ, એટલે અમે લોકો એ લોકોને ગાર્ડન માં પણ લઈ જઈએ છીએ. પછી આવી રીતના નીચ ચે જે રમવા પણ લઈ જઈએ છી. એટલે લોકોને નીચે બધા સાથે ભેગા થાય એટલે લોકોને બધી નવી નવી રમત શીખવા મળે, બાકી તો હજુ ઘરમાં તો કઈ નહી મળે, આખો દિવસે એ લોકો ઘરમાં બેસી રે, તો આજ મોબાઈલ ને ટીવી માંથી જ ઊંચા નહી આવે, પણ આ બહાર જાય તો થ થોડી રમત ગમત બીજા સાથે રમે એટલે એ લોકોને પણ ફ્રેશ લાગે અને એ લોકો થોડી શરીરની પણ એક્સરસાઇઝ થાય, બાકી તો ઘર માં એ લોકો કંઈક રમે જ નહી આવી રીતના ટીવી મોબાઈલમાં જ લાગી રહે એટલે કઈ એક્સરસાઈઝ નહી થાય અને આવા વિકાસ પણ નહી થાય, એટલે એના માટે અમે લોકો એ લોકોને આવી રીતના બહાર રમવા લઈ જઈએ છે, પછી આવા વીકેન્ડ માં એક દિવસ આવી રીતના ફરવા લઈ જઈએ ત્યાં એ લોકો રેતીમાં રમે, અને નીચે પણ બધાની સાથે રમે એટલે એ લોકોને ગમે છે બિલ્ડંગમાં છોકરાઓને બધાની સાથ થે અને અહ સ્કૂલમાં પણ એ લોકોને બધી આવી એક્ટિવિટી કરાવે છે, સ્પોર્ટ્સ ને એવી બધી એટલે એ લોકો એમાં પણ ભાગ લે. છે એટલે એ લોકોને આવી રીતના દોડવાની એક્સરસાઇઝ, કે બીજી બધી એક્સરસાઇઝ થઈ જાય છે. કેમ કે હમણાંની લાઈફ જ એટલી બધી બીઝી છે, કે આખો દિવસ એ લોકોનો ભણવામાંથી જ ઊંચા નથી આવતા એટલે આવી રીતના થોડાક બે ત્રણ કલાક તો એ લોકોને નીચે રમવા દેવા જ જોઈએ. તમારું શું કેવું?
હા તે એ લોક લોકોને રમત ગમત તો તમે આ ની નીચે મોકલો છો ને એ બધું તે તો ખુબ જ સરસ છે. કેવું પડે એ તો તમે ક ચાલુ જ રાખજો પણ તેની સાથે છે ને હું તમને શું કઉ છું કે તમે એ લોકોને છે ને બધા ક્લાસીસમાં બી મૂકી દેજો જેમ કે સ્કેટિંગનો ક્લાસ છે, પછી બેડમિન્ટન ના ક્લાસ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, એવા કોઈ ક્લાસમાં બી મૂકી દેવાનું, એમાંથી શું થાય રે કે એ લોકોને છે ને કોઈ એક વસ્તુ એ લોકો એકદમ સારી રીતે, ને સરસ રીતે શીખે જેમ કે હવે આજે મારી છોકરી છે, તો મારી છોકરી છે ને અમારી સાથે બેડમિન્ટન રમતી રોજ રાતે, તો અમે કેવું કે જોયું કે એને બેડમિન્ટન બહુ જ ગમે છે એટલે અમે તો શું કર્યું કે પછી એને છે ને બેડમિન્ટન ના ક્લાસમાં મૂકી દીધી, તો બેડમિન્ટન ના ક્લાસમાં મૂકી દીધી ને તો એ લોકો એને શું પદ્ધતિ સર બધું શીખવે જ, કે આ રીતે રમવાનું, આ રીતે રમવાનું એમ કરીને, તો સર્વિસ કેવી રીતે કરવાની, કેવી રીત તે મારવાનું, એ બધું એ લોકો જ શીખવે. ક્યારે તમારા પોઈન્ટ થાય, ક્યારે તમારો ફાઉલ થાય, એ બધું શીખવે તેના કારણે શું થયું કે મારી છોકરીને છે ને કોન્ફિડન્સ લેવલ વધતો ગયો અને કોન્ફિડન્સ લેવલ વધતો ગયો ને તો મારી છો કરી સામેથી જ બોલી કે મમ્મી હું એમ કે કે જાણે સ્કૂલમાંથી રમવા જાઉં તો પહેલ-પહેલે છે ને એ સ્કૂલ માંથી રમવા જતી, એ ઈનામને હું મળતું ને તો ખુબ ખુશ થતી, પછી એના સર એ જોયું ને કે એને કેટલું સરસ બધું આવડે છ છે તો એના સરે છે છે ને એને અહ જિલ્લા કક્ષા એ મોકલી, પછી રાજ્ય કક્ષા એ મોકલી અને અત્યારે તો છે ને એ નેશનલસ રમીને આવી અને કેટલું ઈનામ લાવી, કેટલા પૈસાનું ઈનામ લાવી પ્લસ એના ઘરમાં અમારા ઘરમાં તો એટલી બધી ટ્રોફી છે ને એની, જેની ન પૂછો વાત, એટલે આવી રીતે બી છે ને છોકરા લોકો વિકસે છે. જેમ કે હવે ઘણા છોકરા એવા હોય કે બધા છોકરા સરખા નથી, કોઈ ભણવામાં સારું હોય, કોઈ ભણવામાં ની સારું હોય તો એમાં કેવું કે તમે એને રમત ગમત માં આગળ કરો ને તો એ કદાચ રમત ગમતમાં સારો હોય ને તો એને ત્યાં તો કઈ એનું સારું થશે એમ, એટલે આમાં એવું જ છે કે રમત ગમત આપડે છે ને બંને બાજુ સિક્કા ની બેઉ બાજુ છે. પણ આપ પણેે છે ને એની સારી બાજુ જ જોઈ અને એને છે ને આપણે છોકરાઓમાં વિકસ થાઉ જોઈ. ચલો ખુબ ગમ્યું તમારી સાથ વાત કરીને ચલો હવે કોઈ બીજા ટોપિક પર આપણે પાછી ચર્ચા કરશું. આવજો.
આવજો.